હા.
હા, હા, હા! હવે, હવે જોયું, તરત માં જ લાગતો.
હા.
હમ.
શું કરો છો?
હા, કોઈ નહીં. જો સુતા, તમે હું કરો?
અમે કાંઈ નહીં, જો આરામ કરીએ.
હમમ, હા. અત્યારે તને કરવાનું આરામ જ હોય ને, અત્યારે.
હા.
એ જ તો પણ જનત કરતા.
હ.
કંઈ બિઝનેસ એવુ નથી કરતા?
બિઝનેસ કરીએ ને, અમે તો કરીએ સાઈડમાં બિઝનેસ.
હમમ, હમમ.
અમારે બિઝનેસ તો ના, અમે નોકરી નથી કરતા.
તમે ન
ઘર બેઠા અમે બિજનેસ કરીએ.
હે, અહં, ને એવું સ.
હા.
તો સારું રે, ઘર બેઠા કંઈ ધંધો તો કરવું પડે ને, બેન.
તમારો અવાજ કેમ છે? જરાક ઝાખો-ઝાંખો આવે, એમ છેટેથી બોલે એવું
ના, ના. અમે તો બાજુ માંથી ને જ બોલીએ છીએ, હવે.
હ, હ.
આવે, હવે?
હવે એવું આવતું નથી.
હથા તોજ
તમારે જરાક મોબાઈલ માંથી અવાજ ફૂલ કરો, એટલે સારો આવે.
હજી આવું ફૂલમ ફાસ છે
એવું છે
હોવ ફુલમ ફાસ છે
હું હાલે બાકી નવીનમાં કઈ
બસ બસ જલ્સા હો તમે કયો ક્યા ફરવા ઓ ઓ બેન ત્યાં કેમ ફરવા આવું આવા વરસાદ માં ક્યાંક તણાઈ ભણાઈ જાય શું કરું
બહુ વરસાદ છે સુરતમાં સુરતમાં તો બહુ જ બહુ જ વરસાદ છે એમાં
હા સુરતમાં ભલે છેય અમારી બાજુ ખબર તો છે ને
અમારે તો ફરવા લાયક સ્થળ આ બાજુ ગુજરાત બાજુ છે ને ફરલાયક સ્થળ બહુ છે આવો એક દી સોમનાથ છે
હા હા હ હા ના ગિરનાર ચડ અમારથી સળાય ને બેન
હ તો રોપવે ના બેહી જવાય રો
રોપવેે બસ ટિકિટ પણ તમજ
એમાં હું ટિકિટ લે એટલી બધી કઈ ટિકિટ નથી ઓછી હે
ખીટ તો બેન છસો સાતસો રૂપિયા હે બેન
હા જે હોય આપડે પછી જઉું જ છે પછી છસો કે સાતસો હ સારું છે ફળ વાલા એક ભાઈ ગયા કોઈ ત તમ ગિરનાર
નથી ના ના બેનામાં કોઈ જોયું નથી ક્યાંય ગલું
હ નહી જુનાગઢ માં આવું
હામ જુનાગઢમાં ઓહો એવું છે ના એની કઈ કહાની ખબર નથી હો અમને તો
જુનાગઢમાં છે ને ગિરનાર છે અને ગિરનાર કેવાય પર્વત છે પગથિયા છે નવ હજાર નવસો નવ્વાણું તો પગથિયા છે ને હવે તો થોડાક ટાઈમ થયા તો રોપવે એની સુવિધા થઈ ગઈ
હ હ શ
સારું છે જુનાગઢમાં તો ઘણય સ્થળ છે તમારે આવું હોય ને તો આખો દી ફરતા થાય ગિરનાર જાવ એ તો બીજો દી થાય તમારે આખો દી તો ગિરનારમાં જ હોય છે પછી તો ત્યાં પ્રાણી સંગ્રહાલય છે ચક્કર બાાગ કેવાય એને
હા અને એવું કોઈને જોયું અમે તો
પછી ઉપરકોટ છે
હ એ ક્યા ઉપર એ એ ઉપર
એ સારું છે હા ફરવાલાયક સ્થળ છે એમ અલગ અલગ દામોદર કુંડ છે
હા હ હા નાામજર નામ સાભડું અમે પણ કોઈ જગ્યા નથી
શિલાલેક્ષે
ઠીક હ અ
જુનાગઢમાં જેટલા સ્થળ છે સારા છે ફરવા આવું હોય ને તો તમારે બે દિવસ થાય એક દિવસ તો આ બધા એ મેં કીધા ને નાના નાના ઈ છે ને બીજા તો ગીરનાર તમારે આખો દિવસ થઇ જાય સવાર ના ચડને તો સાજ થઈ જાય
ઓહો બેન! પણ ચડાય તો નહીં અમારથી નો અવે.
તો તમારે રોપ વેમાં જાવું પડે એની સુવિધા છે. રોપ વેમાં
ન
ના ના મફત ન હોય ને ગેસ થોડે મફત નો હોય તમારે પૈસા તો બધે આપવાનાં જ હોય.
હ એવું જ. હ તોરીક મફત બફતના ટિકિટ હોય તો એમાં વળી દેય દે બાકી
ના ના મફત કોઈ નો રાખે, મફત રહેેવું હોય તો ઘરે રેવાનું.
હા બીજે કયાય નઈ જાવાનું મફત. આપણે જોતું હોય ને તો ઘરે રેવાય બાકી મફત નો હોય.
હું તોરી એવી સ્કીમ હોય તો વળી
ના ના એમાં એ નો સ્કીમ હોય. એય બિચાર બધાં કમાવા બેઠા હોય કોઈ મફત નો લઈ જાય. બાકીને તમારે નીચે જાવું હોય ને દ્વારકા જાવું હોય, સોમનાથ જાવું હોય તો એ હારું છે નજીક નજીક અયા અમારે થાય છે. જુનાગઢ જિલ્લામાં બધાં આવે છે.
છે કોઈનો પણ.
સાસણ જાવું હોય તો સાસણ
સાસણ નથ ગયા બેન અમે કોઈ દી.
હ ન્યાં બધેય પ્રાણી સંગ્રહાલયને બધેય એવું બધું છે સફારી પાર્કને. ન્યાં આપણને લઈ જાય બસમાં. ટિકિટ કરીએ ને એટલે બધેય સીટ હા પૈસા તો તમારે બધેય હોય. દેવા પડે.
પૈસાની તો પ્રોબ્લેમ છે.
પણ મોફતમાં નહીં તો ઘરે રેહજો. ધકો નો ખાતા આ બાજુ પૈસા તો બધેય
પૈસાની જ પ્રોબ્લેમ છે બેન અમાર. હાવ ગરીબાઈ છે એટલે પછી પૈસાનું તો જોવું જ પડે. હું કામે લાગીએ બેન અમે કઈ જંજળ નથ મળતી. તોય નથી લાગતું બેન નોકરીયુ
હા હારું છે પછી આ બાજુ આવજો ફરવા. સોમનાથ છે દરિયાના કાંઠે.
દરિયાન હા એવું જો મોફેતનુ હોય ને દરિયાન કા દીયુ બોન મે આવીએ તો.
હા તો દરિયાન કાંઠે અમારે તો ઘણાંય સ્થળ ફરવા લાયક છે માધુપુર છે, માધવરાયનું મંદિર છે ન્યાં દરિયાકાઠે છે હારા સ્થળ છે. આ દરિયાકાાંઠે છે, ગામમાં મંદિર છે અને સ્થળ સારું છે ન્યા. દરિયાનાકાંઠે છે ને?
છે ઓ હા એને જોઈએ. કોઈ દી એવું તો કોઈ જોયું જ નથી બેન તમાર.
નઈ આવજો આ બાજુ હારું છે આ બાજુ.
ક્યારે જોઈ અને નીકળશુ ને તો આવ પણ પૈસા આવે કઈક મેળ થાય ને કઈક ધંધો બંધો હું ચડી જાઉં ને. પછી વાન્ધો ના મલે.
તો ને ધંધે કેથી ચડાવે.
તો એટલે ચડી જાય ભગવાનની દયાથી ને
ગઈ થી થઈ જાયે હોય ને.
અમારે ઘરવાળાનેય પાસે બહુ ધંધો તો કંઈ હારો હાલતો ન હોય ને બધું જોવું પડે ને બેન પસી
હા ઘરિવાર પણ કઈ ધંધો હેરખો કરતો નથી લાગતો તમારો.
કઈ નથ કરતો બેન હાથ
હા.
હમ. ગાડી હાકે અને એમનેમ કંઈક રીક્ષાય હાકે. હાલ તેમાં હુ હાલે તેન બે છોકરાન પાસા. એમાં કઈ પૂરું થાય.
હા ન થાય પૂરી અટાણ મોંઘવારી કેવી છે.
કઈ મોંઘવારી બેન છોકરાન ભણાવા કે ખાવું કે ન હુ કરવું અમારે.
હમ છોકરાઓને તો પછી પ્રાાઈવેટ ભણે કે સરકારી ભણે.
સરકારીમાં નાયખા બેન પસી એવી
એઈ હારું જો સરકારી સ્કૂલ હારી પ્રાઈવેટમાં ફી બહુ વધી જાય અમે સરકારીમાં જ મૂકા છે. પ્રાઈવેટ કર તા સરકારી હોય ને તો આપણે સુવિધા બધી સરકાર દે તો એજ કરાય ને.
હા સરકારી માજ નાયખા
હા હા ના ના હારું શિક્ષણ હારું છે સરકારી માં. એ તો ખાલી નોમ છેકે પ્રાઈવેટ કે સરકારી બાકીની હોશિયાર હોય ને તો ગમે ન્યા ભણે. તમે ગઈ ભલેન પ્રાાઈવેટ માં નાખો ખોટ હોય એ હુ ફેર પડે.
હ હ.
સમય શું કેવા ભનાવે.
અમે બેન પ્રાઇવેટમાં અમે ભયણા હો. અમાર માવતરે તો અમાર થોડાક હા હું તો બહુ હોશિયાર હતી પણ જોને મારા બાપ એ ગધેડા ના ટોપે હીરો બાંઈધો.
એવું છે હા હા. તે
થોડુંક એવું છે બેન. અમારી બાપ ન્યા તો હારું હતું પણ આયા જો ને.
હા.
ઘરવારો હાવ રિકક્ષાય એને હાકે ને એનું કરે બેન કોઈ ધંધો એ નથ કર તો કઈ ન હવે મારે કઈક કરવો બેન ધંધો. હોય તો કહી જો ક્યાક કોઈ હોય. હા કઈક એવું બસ નહી કોક હા. નહી પૂગાય તો વાસણો થામડા ધોવા વય જાય બીજું હું કામે.
હા હાલે ગમે ઈ કામ કરવું ને આપડે તો. આપડે ક્યાં ચોરી કરવી ગમે ન્યા કામે ચડી જવાય.
હા ક્યાંક હવે ધંધો કરવો જોહે ને બે હું કરશું પછી.
હા. હું બાકીન હું હલે બીજું.
કંઈ નહી જોઓ એમનેમ બેઠાન હુતાન એવું કરીએ.
હા એમ. હવારે કેટલા વાગે ઉઠો.
હવારે તો હુ છ વાયગા મ ઉઠવું પડે બેન.
એહુ છ વાગે જ ઉઠાય બેન દિવસ ઉગે નહ પેલા ઉઠી જવાનો હવારમાં તો આપ આપડે છે ને શરીરમાં હારું સ્ફૂર્તિ રે.
ઓ હો એવું ના બેન અમે મોડા તો ન ઉઠીએ.
નઈ ન આઠ વાગ્યા હુધી નવ વાગ્યા હુધી નહી ઉઠવાનું. આપણે જેમ વેલા ઉઠીએ ને ઉઠીને કસરત કરવાની પાણી પી લેવાનું બે ગ્લાસ હ હે
ચાર વાગે ઉઠી્યો તો એ હાલે
નહી નહી ચાર વાગે ની ઉઠવાનું છ વાગે દી ઊગે ને ઈ પેલા ઉગી ઉઠી જવાનું દસ પંદર મિનિટ વહેલું સૂર્ય ની પેલા આપણેે ઉઠ થી જવાનું એટલે આપડે છે ને શરીર માં સ્ફૂર્તિ રે
ઠક હોય હ પણ અમારે ત્યાં એવું શે બેન કે દી તો અમારે તો ચાર વાગ્યાને ઊગી જાઈશે
હ ચાર વાગે ન તો ચાર વાગે ઉઠી જવાનું બીજું હું જઈએ ઉગે તઈ એ પન
હા એવું જ પણ અમારે દિ છે ને વેલો ઊગી જાય
હા તો વેલું ઉઠી જવાનું જ અહીંયા ઉગે તો અહીં ઉઠી જવાનું આપણેે એની પેલા ઊગી જવાનું
ઠેક કેવું જે
જેમ આપણેે મોડા ઉઠીએ ને આ આવણા શરીરમાં આળસ થાય અરે મારા તો સંસ્કાર આવ બહુ સારા છે ઢોરાઈ જાય હાવ ઢગલો થતો આમ
એવું છે હ તો હારું એ હમ એ હા
એ હા